હા. નિખિલ બોલે. હા, હા, ઓકે. હા ગુડ ઇવ ગુડ ઇવનિંગ. તો કેવો રહ્યો તમારો આજનો દા દિવસ?
સરસ હતો.
એટલે શું કર્યું શું તમે અચાનક આ દિવસમાં?
કશું નહીં હવારે ઉઠયો ફરી કસરત કરી થોડી. પહી ચા નાસ્તો કર્યો, પછી કોલેજ ગયા પછી. હા ડેલી.
ઘેર હોમ હું વર્કઆઉટ કરો છો?
હા
એવું છે. હા હા.
ઘરે રજિસ્ટર બેનપડી છે ને એનાથી કરું છું હોમવર્ક.
અચ્છા રજીસ્ટર બેન છે એમ? બરોબર. સારું કેવાય.
ઘરે બેઠા બેઠા બધી એક્સરસાઇઝ થઇ શકે છ
હ હ હ બરોબર. સરસ સરસ. સારું કેહેવાય. હમ કઈ કઈ એક્સરસાઈઝ કરો તમે?
ફુલ બોડી એક્સરસાઝ એમ. એતો ડેલી જે જે એક્સરસાઈઝ આવે દિવસની જે જે કરવાની હોય. એ રોજ કરો. જેમ કે ચેસ્ટ ડે હોય, ફરી બેક ડે હોય, લેગસ ડે હોય એ રીતે રોજ અલગ અલગ ટાસ્ક હોય એ રીતે કરવાની.
ઓકે અલ્ટરનેટ.
હમ
હા
અને બે દિવસનો પછી રેસ્ટ હોય.
શનિ, રવિ.
હું શનિ રવિ રેસ્ટ હોય. હહ
અચ્છા, બરાબર.
હા
હમ તો કેવું ચાલી રહ્યું છે અતારે એક્સરસાઇઝનું વાતાવરણ? કમ્પ્લીટ છે કે પછી
ના મસ્ત ચાલે છે. મસ્ત બોડી સારું હેલ્ધી રે છે ને એવું કે
હેલ્દી રહે છે. હમ અતારે હેલ્ધી બોડી માટે કરવું જ પડે.
હા એજ ને.
હમ બાકી દસે આઠ જણને તો અતા બીમારી જ રે છે.
હમ એજ ને શરીર સારું રાખવા માટેે કરવું જ પડે આવું બધું. રોજ એકસરસાઈઝ કરી તો શરીર સારું રહે અને, એનર્જી ફૂલ રે.
હા બાકી અતા વાઈરલ ઇન્ફેક્શન બહુ ખરાબ ચાલી રયુ. તો શરદી, ઉધરસ ને, તાવને વાળું. હહ હહ મારે ખુદને જ એવડો બીમાર હતો.
ખોદીમાંથી ગયો છે હમ.
મને હમ અતા વાતાવરણ બહુ ખરાબ ચાલી રહ્યું. ઉધરસ તો બહુ બહુ ખરાબ વાડી ચાલશે ‌.
મારે એવું છે ઉધરસ ન એવું ના થાય એટલે એક્સરસાઇઝ રોજ રોજ ધીરે ધીરે કરું એટલે કશું થાય નઈ.
હહ. જોડે કશું પ્રી વડકદ પોસ્ટ વડકડ માટે પીઓ છો?
હમ પીએ છે ને રોજ મિલ્ક એક શેક બનાવું છું રોજ બનાના. શેકને એવું. હા એટલે શેક બનાવીને પીવું હવારેમાં રોજ.
એવું છે? બરાબર.
રોજ એક બે કેળા ખાઈ લવ.
હા હા બરોબર. હ કેળા તો બઉ હેલ્ધી છે બોડી માટે.
હું.
હા.
વિટામિન સી એ બધું મલી જાય.
હા.
હું.
બરોબર.
બોલો બીજું.
બસ જો કઈ નહી અત્યારે તો અમારે બી આજનો તમે બીજો આ બીજો દિવસ. કોલેજમાં છેે બીજું કેવું ચાલ્યું બરોબર.
બસ મજા આઈ ગઈ કોલેજમાં તો આજે.
હા બરોબર.
સ.
અમારે એવુંજ છે હવાર ઉઠીને. આજે જતા રહ્યા હતા મળી ગયા હતા બસ બસ માં બે ગતા રહ્યા હતા શાંતિથી.
હમ.
એટલે અમારા સરે પણ આજે બો લવરી કરી તી.
અમારા સરે તો એ તો રોજ કરે છે. બોલ બોલ બો કરે છે અમા સરે.
ખોટા કામ વગરના અમને સરે બેહાડી રાખ્યાં હતાં.
મેન્ટ મેન્ટી માટે બેતાહ ગયતો.
હા મેન્ટર મન્ટી માટે બેહાર રાખ્યા એક થી ત્રણે બિહાર રાખ્યા હતા કશા કશું. કામ નોતું બસ ખાલી ટાઈમ પાસ માટે સર. ઇમ્પ્રુવમેન્ટ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ હ. ખાવાના ટાઈમે એજ ને ટિફિન પણ ના ખાવાય દે ટિફિન લઈને ગયાં હતાં. ત ખાવા ના દીધું ત્રણ વાગ્યા તો. સર ને કહું સર અમે જઈ શકીએ છીએ. એ કે હા હા જાવ જાવ કે અમે તમને કઈ રોક્યા છે. અમે ક્યાં કીધું તમે બેસો એટલે તમે કયું ના હોત તો બેઠા ના હોત.
એજને. એજ ને ઇ પાછા અમે બસ ની નાની જોવા અરી પાસે બે વાગ્યાની બસ હોયને. હાડા ત્રળ હુદી બેહી રેવાનું ડાયરેક્ટ ચાર વાગે બસ આવે તે.
મેં એમને એ જ કહ્યું ત્રણ વાગવા આને તણે પાચ ખબરની ત મે એમને કહ્યું મીકુ હવે મારે ત્રણ વાગ્યા વાળી બસસે. અમે નીકળએ તો સર કે હા તમે જઈ શકો છો કે કશો વાંધો નહીં. મેં તમને નહીં બેહાર રાખ્યા.
એ.
હારુ વાંધો ની કશું બોલ્યા એન કરતાં નકળી જઈએ.
એ જ ને.
કઈ નહીં સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે ઈંગ્લિશમાં સ્પીચ આપવાની કઈ છે મને. પાંચ મિનિટ નોનસ્ટોપ.
એ કરી તમે સ્પીચ?
ના ના કાલે નહીં આપવાની હજી તો વાર છે.
હમ બરોબર.
હ આજે વીસ તારીખ છે ને પચીસ કે છવ્વીસ તારીખ હશે.
બરોબર.
હ પાંચ મિનિટ બોલવાનું અને બીજો અમારો પેલો મિત્ર છે ને. ઈ અ હિનેસ.
હું.
એને બી સ્પીચ આપી છે એને હિન્દી સ્પીચ આપી છે હિન્દી પાંચ મિનિટ બોલવાનું.
હમ હમ.
હું જે ઈગ્લિશમાં બોલીશ એ હન્દીમાં બોલ્યી છે સર
બરોબર!
હા એટલે એ હવે થોડો ટાઈમ પાસ કરાય કરે સર
અમારે આજે
એમના એમના માટે એવું લાગે છે અમને કે આ જે કરીએે છીએ એ બધું સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ છે. હમ હમ એમને એવું લાગી રહ્યું છે.
એ તો બધું કરે કરે સર તો બહુ ટાઈમ પાાસ કરાવે છે સર
હમ એ સર કેય કે તમને એવું લાગ તે કે બુઢ્ઢો સર સખલાઈ ગયો છે એમ બીધું હવે લાગે છે એવું નઈ લાગે છે છે જ એવું જ છે તો શું કરવાના તા
હમ એજ ને. અમારે આજે ફૂટબોલમાં જોયલું ફૂટબોલ ન કોચ આવેલો બોલાયેલો મને ફૂટબોલ રમવા માટે. થોડી વાર રમ્યો કલાક બે કલાક મસ્ત મજા આવી ગયેલી રમવાની બધાં મળલી ગેલા ફૂટબોલમાં
તો ઓ રમ્યા છે હમ ટાઈમ નનીકળ ગ જ ત્રણ ફૂટબોલ રમે ફરી ત્રણ વાગે બસ માં ઘેર ગયા કરતાં મસ્ત મજા આવી ગયેલી કોચ એ થોડું શીખવાડી દીધું ફૂટબોલનું. કાલ થી હવે કેય છે કે ટ્રેનિંગ રેગ્યુલર ચાલુ કરી દેજે કોય એમ
અત્યારે વરસાદના વાતાવરણ માં ફૂટબોલ ની ટ્રેનિંગ.
વરસાદ તો ચાલે તો વરસાદમાં જ વધારે મજા આવે ફૂટબોલ રમવાનીતો
હા, હું ‌.
જેથી કરીને કેવું સ્ટોર્સ ના લીધે મસ્ત ગ્રીફ અને વરસાદમાં કેવું રમવાની ફિલિંગ મજા આવે રમવા થોડું પડી પડીને પડવાનું હોય નેતો વાગે નહીં પગબગ એમ. પડીએ ને સ્લીપ મારીને તો ફૂટબોલ ફૂટબોલ માં થોડું સ્લીપ હ હા એટલે વાંધોના જમીન પછીયે એટલે વાગેય ને
હા.
હા, એટલે મજા આવે રમવાનીમ ફૂટબોલ ને એવું બધું.
ફૂટબોલના નોર્મલી નિયમો કેવા આમ જનરલી આપણે બે રૂલ્સ કેને
કશું ન એમની એમાં તો જ. તમે કઈ ફાઉલ બાઉલ આઉટ સાઇડ મારી દેવ એ ફાઉલ હોય. ફરી એક કે તમે હાથ બાથ તલાવ દોતું કદા ભૂલ થયા તળડી ગયો તો ફાઉલ ગણાય. એવું બધું નિયમ હોય આઉટસાઈડ હે ના ના ફાઉલ ગણે ફાઉલમાં કેવું કે એક પેનલ્ટી ફ્રી, પેનલ્ટી ફ્રી, શૂટ કીક મલે.
બરોબર.
હા, એક ગોલકૂફ ના જે ગોલકીપર હોય એક બોલ રોકા અને બીજો બોલ. કિક મારી શૂટ કરે એમ
બરાબર.
બસ એવું જ હોય નિયમ. તો બહુ નહીં હેલ્લું જ છે, ફૂટબોલ તો સૌથી ઇઝી રમવું બસ ખાલી થોડીક. કાર્ડિયો ટ્રેડિંગ જોઈએ સ્પ્રિન્ટ બિન્ટ મારો તો થઈ જાય થોડુંક. થોડીક લેગ્સની વધારે એક્સાઝ કરવાની શૂટીંગની ઈ સેવનની પ્રેટીકસ કરવાની એ બધું પ્રેક્ટિસ કરો એટલે આવી જાય. કશું વાંધોને એમાં તો બહુ જના એ બધું નહી કરવાની જરૂર.
બરાબર.
નોર્મલ ગેમ જેવી છે, ક્રિકેટ જેવું છે, એક જાતમાં એમાં ખાલી પહેલાં બેટ બોટબોલ બેટથી રમાયનામાં ફૂટબોલ. બોલથી એક બોલ એમાં પગથી મારવાનો. હ બસ ખાલીમાં હાથ ભાતના આડે બીજું બધું શરીર હેડર બેેડર બધું વાગે.
બરાબર હમ્મ તમને કવ પ્લેયર ગમે ફૂટબોલ નો સૌથી વધારે.
રોનાલ્ડો જ ક્રિશિયાનો રોનાલ્ડો મારી ફેવરેટ ટીમ છે, મારી પોર્ટુગલ.
ફોટો બોઇક હ, હ.
ટ્રેડરની અંદર એમાં હું ડિફેન્ડિંગ કરું છું, એટલે મારો ડિફેન્ડર મસ્ત પ્લેયર છે, એક સર્ગી રામોસ રિયલ મેટ્રિક માં છે. એને એ સરગી રામસને હું ફોલો બહુ કરું છે.
એવું છે, અચ્છા હ હ એટલે. એ જે રીતે રમે તમારે.
એ બસ એ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરવી છે, એ જેવી મારે.
બરાબર.
મારે એરિયાલ ગેમ રમ.
હમ્મ હમ્મ હ એ સ્પોર્ટ ન એજ નિયમ છે. ઇમ્પ્રુવમેન્ટ તો કરવી જ પડે.
એજ ને બીજી તો બધી બહુ ગેમો રમું છે, એમ તો પણ ઓનલાઈન ગેમ રમે છે, ફ્રી ફાયર ને એવી તરબંધ છે. અ તારાઈ
એ બધી તો હવે એ બધી માઇન્ડ ગેમ કેવાય ફીજી કલ ગેમમાં જે મજા છે એવી આ બધામાં મજા ન હમ્મ બરાબર કેવું તમાર ત્યાં વાતાવરણ.
વાતાવરણ વરસાદ ને વરસાદ ચાલે છે આજે વરસાદ પડયો થોડો.
એવું છે હ. અમને બી થોડો થોડો વરસાદ પડ્યો છે એટલો બધો નહી પડ્યો થોડી વાર પડ્યો બંધ થઈ ગ્યોતો.
થોડો વરસાદ પડી બંધ થઈ ગયો અમારે એવું છે પાણી થોડું થોડું ભરાઈ ગયું છે. જતું રહેશે કાલ સુધી સુઈ જશ કાલ ડાયરેક કોલેજ પાછા. જી હ તો રેગ્યુલર પ્રવુતિ છે
હમ્મ બીજું તમે બાકી આવ છે જમમાં તમે શું મી લો છો જો વર્કઆઉટ છે તો ખાવામાં રોજ નું ખાવાનું.
હા રોજનું જે મિલ હોય એ જ ખાઈએ જ રોટલી શાક ને એવું બધું. હા ઘરનું ખાવાનું બહાર નું ખાવાનું બિલકુલ એવોઇડ.
બહારનું એવોઇડ એમ ફેટલોસ માટે.
હા એ ને ફેટ લોસ માટે અને સ્કીન કેર માટે સ્કીન સારું ને હા સ્કીિન રોજ બાર નુ ખઉ છો ને તો સ્કીિન બ ડ્રાય થઈ જ એ બધું થાય ને બ ઓલીસ ઓઈલી ખાવાનું હોય ને એ લીધે.
હા હા હા. બરાબર.
સ્કિનમા પ્રોબ સ્કીન પ્રોબ્લેમ હોય ને એટલે લોકોને થોડુંક કેર કરવી પડે.
હા હા હા.
હમ્મ
હા એ કરવી પડે કેમ તમને કોઈ સ્કીન ની ડિસીઝ છે પ્રોબ્લેમ છે કસા.
પ્રોબ્લેમ તો બધી બુ છે સ્કકીન પર ડાર્ક સ્પોટ એ બધું નહી પંક પલ્સર બધું છે એટલે એ લીધે કેર કરું છું રોજ.
ઓકે બ ઠંડા પાણી કે એક મોત
હ એ ર રડ ઠંડા પાણી મળદ હ પણ પરી. એલોવેરા જેલ લગાવો કઈક એવું બધું ઘર હોમમેડ રેસીપી હોય ને એ બધી યુઝ કરવારવાની બહુ ટ્યુબ ન એવું બધું નહીં લગવાનું ફેસવોશ યુઝ કરવાનું ટુ પર્સન્ટ સેલેસલિકનો ડરમાનો ફેસવોશ છે.
હા.
એ યુઝ કરું છું અતારે હમ એ લીધ પેલો સ્કિન ક્લીન રે ને આખો દિવસ ન હ એજ ને હા હા. પેસ માસ્સ બનાઈ દએ ખ હોનીઓર હની ન બનાઈ. એ બધું લગાવ ફેસ કેલું ક્લીન રહે થોડુંકમ પોર્ટ ના છે સ્પોર્ટ જે તારે દ
ઓકે
હમ.
એ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ ચોક્કસ ફોન કરીશું.
હા.